હાલો.
હાલો જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છો?
હ બધા મજામાં તમે કેમ છો?
હા હું પણ મજામાં છું ને હમણે તો જે ફિટનેસમાં વધારે ધ્યાન આપી રહ્યો છું શું તમે શું કરી રહ્યો છો હમણે?
હા હું પણ ફિટનેસ પર ધ્યાન આપું છું દરરોજ એક્સરસાઇઝ કરું દરોજના સારું પ્રોટીન યુક્ત આહાર ખામ અને જેના લીધે હેલ્ધ ખુબ જ સારી રહે અને લાંબો આયુશય રહે અને જેના લીધે તમે પણ જે તમારા આજુબાજુના વિસ્તારમાં નશા યુક્ત બો રહી છે, બધા લોકો સિગરેટ પીય માવો ખાય ગાંજો પી દારૂ પી અને તેના લીધે તેઓને ફિટનેસની ખુબ જ હેલ્થ ખરાબ થઈ ગઈ છે, જેના કારણે તેઓનો અ ઘણા બધા અ ઈલાજો પણ કરવા પડ્યા અને જેના લીધે તેઓ અ ભણવામાં પાગલ પડી ગયા અને તેના લીધે ઘણા બધા ઈશું આવે છે, અને જે આપડે જોયું છે, કે વિરાટ કોહલી બધાથી વધારે અ ફિટનેસ છે, આજે મેચ પણ છે, અને તેમની જોવાની મજા પણ આ અને તે વિરાટ કોહલીથી શીખવું જોઈએ કે તેઓ કોઈ પણ નશો નથી કરતા અને તેઓ અઢાર વર્ષના હતા તયારથી જ તેઓ એમ ક્રિકેટમાં અ વર્લ્ડકપ પેલું અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ જીતી ગયા હતા અને તે ખુબ જ સારું લાગેલુ કે તેવા પર તેવા પકારના આઈડલ ને જોયો જેમ કે હમણાં જ વૈભવ સૂર્યવંશ તેઓ નાને થી એમ એમ સ્પોર્ટમાં ખુબ જ આગળ વધી રહ્યા છીએ અને જે ખુબ જ જરૂરી છે. એટલે આપણે પણ ભણવાની સાથે એમ સ્પોર્ટમાં રહેવું એ ખુબ જ જરૂરી છે.
હા ભાઈ તમારી એકદમ સાચી છે, એટલે કે તમે જે કીધું કે ફિટનેસ પર જે વિરાટ કોહલી છે. કે પછી એમ એસ ધોની છે, કે ક્રિસના રોનાલ્ડો છે, મેસી છે. તેમનું મુખ્ય રસ એ છે કે ફિટનેસ છે એમ કેને આપણેે પણ સારી ફિટનેસ બનાવી છેએ એમના જેવી તો પછી આપડે પણ સારું ડાયટ ફોલો કરવું જોઈએ સારું આપે ખાવું જોઈએ. હેલ્ધી ફૂડ ખાવું જોઈ તો પછી આપણા અંદર પણ સારી એવા ગુણો આવશે અને સારું આપણે યોગ્ય કાર્ય કરી શકશું એટલે ભાઈ એટલે કે તમે જે કીધું વાત બરાબર છે, જે વિરાટ કોહલી છે, તે તો બો મહાન ક્રિકેટર છે. અને ઘણા બધા બ્રાન્ડ બધા એમનું બધું ખુબ કરે છે, અને એના લીધે ઘણા બધા પ્રકારના ઘણા બધા ફાયદો પણ થાય છે. ને હમણે તમે જાણો કે વન એટના બધા જે શૂઝ નીકળ્યા હતા તે કેટલી ડિમાન્ડ હતી અને કેટલા બધા તે ખરીદી પણ લીધા અને ઘણા બધા સેલસ પણ એ લોકો નથી થયા અને કેટલા દિવસમાં જ એલોકો આખો કરોડો ન એમનું પ્રોફિટ થયું છે. એટલે કે એ લોકો ના નામ પરથી ઘણા બધા લોકો બધું વસ્તુ ખરીદે છે એટલે કે એ લોકો નામ ના બનાવ્યું છે. તમે જે કીધું કે જેર વના ત્યારે તમને વર્લ્ડ કપ જીતું એટલે કે એવાળ ઘણા બધા ક્રિકેટરો છે જેમણે સચિન તેંડુલકર છે તેમણે સોળ વર્ષની યુવામાં જે ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યુટ કરી હો હ ત ને એમ સારા પ્લેયર પણ બન્યા હતા અને હમને પણ સારા સચિન માન એટલે તેંડુલકર છે મહાન ક્રિકે તરીકે ઓળખાય છે. અને ઘણા બધા લોકો એમના ફેન છે અને ઘણા બધા પ્રકારના લોકો રેકોર્ડ પણ છે હમણા કોઈ એટલે કે જે વિરાટ કોહલી છે તે એમને તો એટલે કે એમનો રોકટ તોડવા માટે સક્ષમ છે પરંતુ હવે કેટલા બસ એ રમશે એ નથી ખબર એમ કારણ કે જે સેન્ચુરી છે વન ડે માં તે એમની સૌથી વધારે છે. એટલે ટોટલ એલે વન ડે કરતા એમ વધી ગઈ છે પરંતુ ટોટલ જે સેચરી જે કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ એ ટુવેન્ટી, પછી વન ડે, ઓડ કેટેસ્ટ એમ બધી મળીને ખુબ વધારે છે એ સેન્ચુરી અહી વિરાટ કોહલીને છે બ કે તે જેવી ઘટટી છે પરંતુ હવે કેટલા વર્ષ માટે તે રમે છે. એ હમણા તો મુખ્ય એ વન ડે જ રમે છે પરંતુવે વન ડે થી ક્યારે સૈન્યાશે . કે પછી આ રેકોર્ડ તોડશે એ નથી ખબર આમ એટલે કે એ ખબર હોવા આપણે પણ એમ તો સારા ક્રિકેટર છે એટલે તોડી પણ નાખશે એવું બ લોકો ક છે એ કરશે કારણ કે એમની ફિટનેસ તો સારી રહેશે તો પછી એ લોકો આગળીતે રમવાના જ છે એમ અને આજે પણ એમની મેચ છે તો પછી એમને પણ જોવા નિહાળે તો આપણા મને ખુબ સારું છે. અને મને પણ ક્રિકેટ ખુબ ગમે છે કારણ કે ક્રિકેટમાં સારી ફિટનેસ રાખવા માટે આપણે ઉપયોગ કરવો કાર કે ક્રિકેટ છે ફૂટબોલ રમવા માટે આપ સારી ફિટનેસ હોવું ખૂબ જરૂરી છે. શું તમારા ઘર બાજુ કોઈ પ્રકારના આવા કેમ્પો ચાલે છે કે તમે જાઓ છો તેમાં દોડવા કે પછી પ્રાણાયામ એમ કે પછી યોગા એવું બધું કરવા.
અને નઈ અમારા ગામમાં ગ્રાઉન્ડ છે ઘણા પ્રકારના ગ્રાઉન્ડ છે અને હ અમે ત્યાં દોડવા જાય છે યોગા ને એવું તો સ્ટ્રેચિંગને એ કરીએ છીએ અને જેના લીધે પ પગના હાડકા અને નસ ખૂલે, હાર્ટ ની નસ ખૂલે અને તે ખુબ જ જરૂરી છે કે તમે જો તમે જે ઘી વાળું હોય અને જે વધારે ફેટીખાય તો હાર્ડ તો પર આવશે એટલે તમારે નટ્સ નેવાજ ખાવા જોઈએ જેમ કે એ ખુબ જ પેલું આવે છે, કે તમે વ્યસન નેવા કરો ત્યારે પણ પૈસા બગડે એના કરતા તમે એવું ખાવઓ અમારે ઘણા એવા પ્રંત ચિકન પણ ખાય છે. ખુબ જ જરૂરી છે, કે તે ખાવ જોઈએ તો ફિટનેસ સારી રાખવા માટે તમને એ બધું ખાવા જોઈએ અને થવું જરૂરી છે કે આપણે પ્રોટીન યુક્ત આહાર જ ખાવા છે તમે કીધું ત વિરાટ કોહલી ને હમણાં મેચ છે અને તેઓની ફિટનેસ ખુબ જ સારી છે વર્લ્ડ કપ ઘણી એવી બે હજાર સતાવીસ માં વલગતા આવી રહ્યા છે ત બહ મેચ આવે તેર કે એવી મેચ આવે તો તેમાંથી કદાચ સેન્ચુરી તો મારશે આજે બી કદાચ મારવા જોઈએ અને એ ખુબ જ જરૂરી છે કે એ પ્લેયર હો સેન્ચુરી નો રેકોર્ડ તોડે અને જેના લીધે એક નવું નામ થાય અને ઘણા બધા જેમ કે રોનાલ્ડો રોનાલ્ડો ની ફિટનેસ પણ ખુબ જ સારી છે. અને વર્લ્ડમાં બેસ્ટ ફિટનેસ નો ગરજ આપવામાં આવે છે એવું મંડળ કદાચ ખ્યાલ છે અને તે ખૂબ જ જરૂરી છે કે રોનાલ્ડો હું રોનાલ્ડો એક હું ખુબ સારા પ્લેયર્સ તે એને પણ હમણાં હમણાં હારી ગયા એ એ વાત નો પણ એ લોકોનો ટીમ ટીમમાં ખાલી એ સારો હતો એવું મને લાગે કેમ કે પોર્ટુગલની ટીમ એક ખુબજ સારી હતી પણ તેઓ વર્લ્ડ કપમાંથી બાર ની ગયાં
હા ભાઈ એજ છે કારણ કે મેં પણ ફૂટબોલ મન પર ખૂબ ગમે છે પરંતુ મને વધારે ક્રિક કેટ ગમે છે અને ક્રિકેટમાં ઘણા બધા લોકો નવા-નવા નામ છે જેમ કે સૂર્યવંશી પછી સૂર્યવંશી તે પણ હમણાં જે પંદર વર્ષના યુવા બાળક છે ને ઘણા બધા રેકોર્ડ તોડ્યા છે. આઈપીએલના કે પછી હમણાં જ્યારે રયમો છે એટલે કે અમણે જયારે ઇંગ્લેન્ડની ટીમ સામે સ્કોરમાં હતો ત્યારે એમના જે તે જે રીતે રમાડે છે ત્યારે જીરક એમ એટલે પેહલા પહેલા નેરવસ ફીલ થાય છે કારણ કે નાનો બાળક છે. અને સામે જોફચર છે પછી જોસ ટંગ છે. થશે અમે લોકો ઘણો બધો અનુભવ છે પરંતુ આ બાળકને ખાલી હમણાં નથી કોઈ નુ અનુભવ છે ને માત્ર ત્રણ મેચ રમ્યો છે તેથી રમ્યો છે પરંતુ તેવું નથી કે નહીં રહેવું પરંતુ એ એને એવું છે કે મને હર બોલે સીક્સ જ મારવો જોઈએ એવું બધું હોય છે એટલે કે એમને હમ્મ સ્ટાર્ટિંગમાં વધારે રમવું જોઈએ જેમ કે વધારે ઓછા બોલમાં સારું રમવું જોઈએ. એટલે કે એમના ટીમને સારું લાગશે બે ત્રણ વધારે અને સારી એવી સાડ આપે એટલે કે એવું બધું વિચારે છે પરંતુ એ પણ એને સારી વાત છે પરંતુ એણે અમણે તો ઘણું બધું શીખવું છે કારણ કે હમણાં તો પંદર વર્ષનું યુવા બાળક છે અને આગળ જતાં ભવિષ્યમાં કેટલો સારો એવો બની જશે એમ. પેહલે કોચ ઈ સાથે હશે તેમને સારું એમને પ્રોત્સાહન આપશે અને સારું એમને રમતા શીખડશે એમ. અગર તમે જાણો છો કે આઈપીએલમાં કેટલો હાહાકાર મચાવ્યો કારણ કે ઘણા બધા બોલરને ફર્સ્ટ બોલર સિક્સ મારવો એ કઈ એવું કામ નથી કારણ કે બુમરાહ છે પછી જોફા આર્ચર છે. આ પેત તમિસ છે આવા મહાન બોલરોને ફર્સ્ટ બોલમાં સિક્સ મારવો એ કઈ એવું કામ નથી એટલે તેમના માટે ખુબ સારું કેમ કેહેવાય કારણ કે બાળક છે નાનું બાળક કારણ કે એને આટલું નાના હમણાં નાના એટલે કે નાનપણથી આટલું સારું કામ કર્યું. અને અમના તો ઓરેન્જ કેપ પણ અમને જીતી લીધા આ બધુ મેન ઓફ ધ સીરીઝ બધું આખી ટ્રોફી પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એજ બન્યું એમ એટલે કે અગર આઈપીએલમાં જો આવું બધું કામ કરવા માટે ખૂબ સંઘર્ષ કરવું પડે છે પરંતુ માત્ર પંદર વર્ષની યુવા બાળકે એણે આટલું બધું પછી એટલે કે મા રેકોર્ડ પણ તોડ્યા છે ને આટલું બધું પ્રાપ્ત કરેલું છે એમ એટલે ઘણા બધા લોકોને કેટલા વર્ષો પણ લાગ્યા ને એવું બધું લાગયું પરંતુ આ બાળકએ તો માત્ર પંદર વર્ષની યુવા બા વર્ષે જ આવું બધું કરી દીધું એમ એટલે કે આ બાળકમાં કઈ હશે એ માટે જ કારણ કે આ બાળકે નાનપણથી જ ક્રિકેટમાં જ ધ્યાન આપ્યું છે ને સારા એમ એના પપ્પા એ પણ સારો સપોર્ટ કરીએ તો પછી હમણા આપણને સારા પ્લેયર મળ્યો છે ને આપણે ભારત ઇન્ડિયન ટીમમાં પણ સારો એ પ્લેયર મળી ગયો છેમ ટી ટ્વેન્ટી માટે અને એનો જો અગર સારું પ્રીપર સલાહ આપશે તો પછી એ પણ જે એક બેચર બોલ જોઈ ને પછી કેવી પરિસ્થિતિ છે પીચની શું હાલ છે તે પ્રમાણે રમશે. તે માટે એના મગજમાં ખુબ સારું હોવું જોઈએ કારણ કે એને એવું છે કે હાર બોલે સિક્સ માર એ મા મારું પેલું છે એમ પરંતુ એવું નથી કારણ કે જે ઇંગ્લેન્ડ ની પીચછું છે તમે જાણો છો કે એવી આપણે જે આઈપીએલની જે પીચો સપાટ પ તેવીની હોય છે એમ કારણ કે ઇંગ્લેન્ડની પિત્ચ એકદમ બાઉન્સ વાળ હોય છે અને સ્પિન વાળી હોય છે એ એને સમજવા માટે થોડા બોલ રમવું જોઈએ. ને ફેસ કરવું જોઈએ તે પછી ખબર પડે છે બાકી ભાઈ તમારે શું કેવું છે આ બાબા બરાબર ને એ તો
હા બરાબર કે ઘણા બધા ક્રિકેટરો છે કે મને પણ ક્રિકેટ બધા વધારે ગમે હું નાનાતથી વિરાટ કોહલી નો બહુ મોડો ફેન આવતો કે હ મને તો બહુ ગમતી હતી ક્રિકેટ કે પેહલા જયારે પણ જોતો હતો તે વન ડે ક્રિકેટમાં ખુબ જ રસ અને પેલા જ ક્રિકેટમાં સારું રમતો હતો, પણ વચ્ચે-વચ્ચે પહી અહ ફીટનેસ તે પહી-પહી મે છોડી દીધી, અને જેના કારણે એ ક્રિકેટ ખુબ જ સારી છે, અને હું જયારે પહેલી વાર સિઝન રમ્યો હતો ત્યારે ખબર પડી કે ફિટનેસ એ કેટલી જરૂરી છે કેમ કે હાથમાં બોલ લાગે તો હાથ પેલા જેવા થઇ જાય. અને તે ખૂબ જ જરૂરી છે કે ક્રિકેટમાં સારું રમવું જરૂરી નહી પણ તમારી ફિટનેસ ખુબ જ જરૂરી છે અને જેના કારણે તમે ક્રિકેટ લાંબે લાંબી ટુર્નામેન્ટમાં ટકી શકો તમે સિક્સ મારી શકો. હા લોંગ હીટર મારી શકાય એટલે ફિટનેસ ખુબ જ જરૂરી છે. અને ઘણા પ્રકારના ટેનિસ પ્લેયર પણ છે અમારા અહીં યા કે તેમાં ખુબ જ સારું રમ્યો, તમે પણ ખુબ જ સારું રમ્યું સે, ઓલરાઉન્ડર સે. અને ઘણા પ્રકારના બીજા પણ છે તે ખુબ જ સારું રમે છે અને ખુબ જ સારા પર્ફોર્મન્સ કરી રહ્યા છે, અને આપણે અહંથી ઘણા બધા પ્લેયર, બનવા જઈ રહ્યા છે અને તે મને ખુબ જ સારું લાગ્યું કે એવા પ્રકારના પ્લેયર અને આવા નીકળ જશે અને આપડું ગામ ખુબ જ સારું છે અને ત્યાં ફિટનેસ ન પ્રમાણ અને ત્યાં ખાવાનો પીવાનો અને તે ખુબ જ મજે સારું છે.
હા ભાઈ એ વાત સાચી છે એટલે કે ટેનિસ ક્રિકેટ પણ હમણાં ખુબ વધી રહ્યું છે ટેનિસ ક્રિકેટમાં તમે જાણો છો કે કરણ અંબાલા, પછી જગત સરકાર, સરોજ રામાણી. પછી આપડા જે વલસાના બંડી પટેલ. એ ઘણા નાના એટલે કે ઘણું નામ એમણે કમાયું છે અને વલસાડમાં ઘણા પ્રખ્યાત છે. ખ્યા છે અને ઘણા બધા લોકો એમના, રીલ્સ જોય છેને શું એટલે કે હમણા જયારે પણ મોટી મોટી ટુર્નામેન્ટો ત્યાં વંડી પડલ છે, પછી ગુજરાતના અજીમી દરબાર છે વિરેન દરબાર છે. કે પછી આ જયનેશ ઠાકુર છે એ નાના નાના હમણા ખુબ અલગ ઉઘરી રહ્યા છે અને ખુબ સાર રમી છે કારણ કે મુંબઈ માટે તમે જાણો છો કે ઘણા મોટા મોટા ક્રિકેટર કેટન માત્રરે, પછી અશરફ ખાન, અને હમ પણ જે મો મોન્સૂન કફ હોય છે તે પણ હમ ચાલે છે. અને ત્યાં પણ ઘણા લાખોમાં ઇનામો હોય છે અને ઘણા બધા પ્લેયરને પ્લેયર દ મેચ પ્રમાણે એક બે ત્રણ ત્રણ હજારભર તો એ લોકોને આપે છે એટલે કે એમને કમાય છે, એમ એટલે તેની ફ હમણે ટેનિસ ક્રિકેટ પણ પણણતું વધી રહ્યું છે જેમ કે સેવન્ટી સેવન્ટી છેટેનિસ ક્રિકેટ ડોટ ઇન છે. કે પછી એ પ્રોલિંગ્સ. સ્પોર્ટ છે તે આવી બધી એપ પર બતાવે છે અને ઘણા બધા પ્રકારના તો સેવ સેવન્ટી છે તેના પણ બૂટ છે શૂઝ છે કે પછી ટ્રેક પેન્ટ છે જર્સી છે, ખૂબ અમાને તો બ્રાન્ડ બ્રાન્ડ વહેલું ખૂબ વધારે છે અને એમ ખૂબ સારી પણ છે, અને સારું કાપડનું આવે છે એટલે કે આમ બધુ ઉ ચલ કરે છે એટલે કેવે ટેનસ ક્રિકેટ પણણું બધું જોવા મળ્યું છે જેમ આઈસપએલ બને છે આઈ સી પ એલ તમે જાણો કેટલો, અમારે તો થન થ્રી કે ફોર આવી રહ્યું છે, તેમાં પણ ઘણા બધા લોકોને પૈસાના નાના એટલે કે ઘણા બધા ગામડામાં જે સારા રમતા પ્લેયરો છે તે પણ આવી બી મોટી ટુર્નામેન્ટ ભાગ લઈ શકે છે એમ એટલે કે આવી બધી બધું જે સચિન તેંડુલકર છે, તેમણે બધું કર્યું છે અને સારું બધા માટે વિચાર્યું છે. સારું ભાઈ મળીએ પાછા. નવી-નવી ટેકનોલોજી, નવી-નવી સુવિધા, નવી-નવી ફિટનેસ જે આપણેે આવે છે તેને વાતચીત કરીશું.
હા ચાલો